હા.
શું કરે છે?
બસ બેઠી છું નાસ્તો કરીને.
શુ ખાધું?
મેં સલાડ બનાવી ને ખાધું.
અચ્છા.
બોલ.
બસ આ તો ટાઈમ મળ્યો મે કીધું લાવ
તું શુ કરચ?
બસ વાંચવા બેઠો તો.
ઓ હો શું વાંચીયું આજે?
હમ્મ.
શું વાંચીયું?
બસ આ ફૂડ પરિસદ ચાલી રહી છે.
ઓહો ખાવા પીવા પણ હશે જ.
હમ્મ.
શું રિસર્ચ ચાલે જ.
આપણે પ્રોટીન વાળું ખાવું જોઈએ, ફાઈબર વાળું ખાવું જોઈએ વિટામિન્સ વાળું ખાવું જોઈએ એ બધું ચાલી રહ્યું છે.
ઓહ હો. તો પૈ તને મળી ખરી વસ્તુ હુ ખાવું કયા ટાઈમે ખાવુ.
મળ્યું ને. જો આપડે પહેલામાં પહેલા તો બરાબર ભરપૂર માત્રામાં વેજિટેબલ્સ ખાવા જોઈએ.
હમ્મ.
જેમ કે આપડા કોબીજ છે, ફ્લાવર છે, ભાજી છે. એવું ખાવું જોઈએ. પછી આપડે જે કાકડી, ગાજર આવે એ ખાવું જોઈએ. એક સલાડમાં. બીટ આવે એ ખાવું જોઈએ.
મેં અત્યારે જ ખાધી.
એ બધું ખાવું જોઈએ.
હા.
આપણા બોડી માટે સારું છે એમાં ફાઈબર પણ રહેલું છે.
હા.
એટલે આપડા બોડી માટે સારું છે તેમજ વિટામિન્સ પણ આપડા શરીર માટે ખૂબ જ જરૂરી છે. બધા વિટામિન્સ.
હા હા
તો તનને ખ્યાલ હશે જ.
હા મે અત્યારે જ જોને એક સલાડ બનાઈને ખાધું.
શું નાખિયું તું?
મેં છે ને અ કાકડી આવે ને એને પાતળી-પાતળી સ્લાઈસ કરી લીધી અને બીટને છીણીને .
હમ્મ.
એમાં દહી નાખ્યું બે ચમચી. અને પછી એક મારી પાવડર થોડું મીઠું થોડું મરચું ધણાજીીરું ચાટ મસાલો પણ નાખાય પણ હું નથી નાખતું એટલું નાખ્યું અને ઉપરથી થોડીક આલુ સેવ નાખી દીધી એટલે થોડુંક આામ પેલું ક્રંચી લાગે ને એ
આમ પેલું થોડુંક પ્ર્રંચીલાાગ
હા
હા
એટલે બસ આટલી વસ્તુ નાખી દસ પાંચથી છ મિનિટમાં બની ગય
બરોબર ના સલાડ ખાવું જોઈએ આપડી માટેટ સારું છે બોડી માટે
અને દહીં વાળું હોય એટલે આપણને પાચન શક્તિ એ સારી રે આપણ
પાચન શક્તિ સારરા પ્લસ આ બધું શું છે કે આમાં ફાઈબર્સ રહેલો છે અને ફાઈબર્સ હોય ને એટલે આપડું પાચન તંત્ર વધારે મજબૂત થાય જે આપણે અ ખાઈએ ને એ બધું બરાબર એપ્ઝોપ શરીરમાં. લજે ખાધું અને એટલે એનું આપણને બરાબર અ